તો ભાઈ કેમ છો તમે ઘર બધામાં જમા છેને ભાઈ હા ભાઈ હુ, તમારે સર એ માટે ફોન કર્યો કે તમે જાણતા હતો કે આપણા દેશમાં હમણાં જે ગરમીની એટલે કે ગરમી અને જે પ્રદૂષણ નનુ પ્રમાણ ખુબ વધી રહ્યુ છે. એનું કારણ તમને ખબર કે જે મોસ્ટલી એમ આપણે એટલે કે આપડે તો નહી પણ આપણા જે ઘણા બધા નાગરિકો છે ત્યાં ઘણા બધા આ પ્રકારનો કચરો ફેંકી દે છેને આવું બધું કરે છે. એટલે મારે એ લોકોને એ જ કેવું છે, કે આપણા દેશને સમૃદ્ધ બનાવવા સ્વસ્થ બનાવવા એકદમ દેશમાં એટલે કે દેશ બધા કરતાં દેશ કરતા આગળ લઈ જવા એટલે આપણો સ્થા કે પછી આજે કો કોઈ પણ આવું ગમે તે કચરો ફેંકે છે એ લોકોને યોગ્ય રીતે સમજાવવું જોઈએ. અને સરકારે પણ યોગ્ય કડક નિયમ રાખવો જોઈએ કે ભાઈ તમે યોગ્ય રીતે કરો કે ભાઈ આપણા દેશના ગમે બધા નાગરિક ગમે ને કચરો ન ફેંકે અને યોગ્ય કચરા પેટીમાં કચરો ફેકે કારણ કે આપણેે જોમ હમણાં થી ઘણા બધાં ગામ વાળા જે આપણને જોઈને ઘણા બધા નાના નાના બાળકો કે પછી છે માને યુવાનો એ શીખવે છે એટલે એ લોકો પણ એ આગળ જતા એવું બધું કરશે એટલે તો એ લોકોને પણ સમજાવવું જોઈએ. કે ભાઈ આવા ગમે ત્યાં કચરો નઈ ફેકવો જોઈએ. અને કચરો જ કચરા કચરા પેટી માં રાખવું જોઈ કારણ કે ગમે ત્યાં કચરો ફેકો આ રોગચાળો ફેલાય છે. આપડા ગામડામાં તો તમે જાણતા ઘણા બધા પ્રકારના રોગ પણ ફેલાય છે. એટલે કે ગામડા ના લોકો તમને ખબર છે કે ઘણા બધા પ્રકારના વ્યસન કરે છે જેમ કે તંબાકુ છે ગુટ કા છે પી દારૂ છેવ ઉડપી છેને પછી એ બધું પીને ગમે ત્યાં ફેંકી દે છે બધી વસ્તુ એના લીધે ગમે તે પ્રકારના આવું બધું થઇ જાય છે. એટલે મારે તો એજ કેવું છે કે આપડે અમારા દેશમાં થઈ રહ્યું છે પ્રદુષણ તેને અટકાવવું જોએ બાકી તમારે શું કેવું છે. તા ન બાબતે.
હા તમારી વાત સાચી છે ગામડાઓમાં ગર ગરમીનું પ્રમાણ હ ખુબ જ વધી ગયું છે એટલે એના કારણે પણ પ્રદુષણ નુ પ્રમાણ એવું ખુબ જ વધી ગયું છે તમારે શું કેવું કે અ.
હા ભાઈ એ તો એજ કે તમને મેં કીધું કે હવે ગરમીનું પ્રમાણ તો વધી રહ્યું છે. અને મોસ્ટલી આપણા ગામડામાં તો એવું થઈ રહ્યું છે બાકી તો તમે પણ જાણતા હશો કે આપણા જે દેશ છે તેમાં ઘણા બધા એવા શહેરો છે અને ઘણા બધા એવા જે તીર્થ સ્થાનો છે કે પછી આ જોવાલાયક હમણાં જે તમે જાણો છો કે વરસાદની સિઝન ચાલી રહી છે. એટલે જે બધા હવા એટલે કે તો હિલ સ્ટેશન હોય છે જેમ કે સાપુતારા પેડોન ડુંગર કે પછી આ અવિશનિય કે પછી કોસમા એ પછી આ મહારાષ્ટ્ર હરિહર ફોર્ટ સાર ફોર્ટ હરિચંદ્રગઢ એવી ઘણી બધી જગ્યાએ પ પ્રવાસીઓ જ્યાં જાય છે. અને બધું પ્રકાર નુ એ લોકો આવો ટ્રેકિંગ કરે છે બધું ટુિ સ્થાની મુલાકાત લે છે. પરંતુ ત્યાં એ લોકોને એવું પણ જોવા મળે છે કે ત્યાં ગમે આજુબાજુ કચરો જોવા મળે છે. પ્લાસ્ટિક ના કચરો જોવા મળે છે ગમે ત્યાં બોટલ જોવા મળે છે એવું બધું એું બધું જોવા મળી રહ્યું છે. એટલે સરકારે તો હવે ધ્યાન રાખવું જોઈ કે આ બધી જે તીથૅ સ્થાનો છે જે ધાર્મિક સ્થળો છે. તે મંદિરો છે કે પછી આવા ધાર્મિક સ્થળો છે કે ત્યાં અ આવું નહી જોવા મળે. કારણ કે આપણા દેશમાં ઘણા બધા પ્રકારના બહારના દેશના જે નાગરિક હોય છે તે પણ આપણા દેશમાં આવે છે. અને આ બધા જે આપણા તીથૅ સ્થાનો છે કે પછી હિલ સ્ટેશન છે કે પછી અન્ય પ્રકારના જોવા સ્થળો છે. ત્યાં એ લોકો ફરવા આવે અને પછી આપણા દેશમાં આવું બધી ગંદકીઓ જોશે તો પછી આપણા દેશ માટે એ લોકો શું વિચારશે એમ કારણ કે તમને પણ ખબર હે કે બહારના દેશમાં કેટલું ખુબ સારી એવી સ્વસ્થતા હોય છે. ખૂબ એટલા કડક નિયમ પણ હોય છે અને આજુબાજુ એકદમ કચરો જોવા મળતો જ નથી અને બધા લોકો એકદમ સમૃદ્ધ ધી રહી છે એટલે મારે તો એ લોકોને જ કેવું છે કે હવે તો એ લોકો આપણા દેશમાં એને શું વિચારશે એટલે કે આપણા દેશમાં તો ઘણા બધા વિદેશઓ આપણા દેશમાં બરો ગમે એ પ્રકારની બઘી ધાર્મિક વિઘિઓ કે ધાર્મિક સંસ્થા બધું શીખવા આવે છે હવે એ લોકો જ આવું બધું કચરોને ને આઉ બઘુ જોશે. તો તો પછી એ લોકોના મનમાં શું શીખશે ને એ લોકો પણ પછી આપણા દેશમાં ફરવા નહી આવે એમ. એટલે મારે તો એ જ કેવું છે સરકારને કે આપણા જે ગમે ત્યાં આપણે કચરો જોવા મળી રહ્યા છે બઘા જોવા લાયક સ્થળો પર ત્યાં અટકાવવું જોઈએ બાકી તમારા ગામડામાં શું ચાલી રહ્યું છે અમને
હા મારા ગામમાં પણ એવું બધું જ ચાલી રહ્યું છે કે ગરમીનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે. અમે તો શહેર માં રહીએ છીએ શહેરમાં તો આજુબાજુ હમ કચરાનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે અમારા સ અમારા બાજુમાં વાડી છે ત્યાં પણ કચરાનું પ્રમાણ ખુબ જ વધી ગયેલો હતો પણ હું એકધારો લાગ્યો તો. બધું સાફ કરી લાયગો એટલે ઘેરે થોડું ઘણું કામ પણ પણ સારું રહે કે તેઓ કચરોને આજુબાજુ સાફ કરવા જોઈએ. તમારે પણ આજુ બાજુ તમે કચરા સાફ કરશો, કચરા અ તે ખુબ જ સારું લાગ્યું કે અમા ગામ અમારા શહેરમાં તો પ્રદુષણ નું પ્રમાણ ખુબ જ વધી ગયું છે જેમ કે આજુબાજુ કચરા નાખી દે. જેના કારણે સ્વચ્છતા ના રહે. એક ખુબ જ મગજમારી પડે છે અને કે હમમ તેમ કરવાથી ખુબ જ મગજમારી પડે. શહેરમાં કચરા નુ પ્રમાણ ખુબ જ વધી ગીયું છે આજુબાજુ ફેક્ટરી આવી ગયી છે ત્યાં ગંદુ પાણીની પ્રદુષણ તે હવામાન નાખે. અને તેના કારણે ઘરનું પ્રદુષણનુ પ્રમાણ વધી ગયું છે. એટલે આપણેે પ્રદુષણ નું પ્રમાણ ઘટે એવું કરવું અને જેના કારણે આપણને સારું મળે જેમ કે પ્રદૂષણનુ પ્રમાણ ઘટશે તો આપણને ઘણી બધી સુવિધા મળશે જેમ કે સારી શ્વાસ લેવાશે. અને અન્ય પ્રદુષણમાં ઘટાડો થશે. આપણા આજુબાજુના વિસ્તાર, નદીઓ અ તળાવો વગેરે એને સાફ સફાઈ રાખવી જોઈએ. અમારા વગ અમારા શહેરમાં પણ એક મોટું તળાવ બનાવામાં આવે છે કેમ કે તેનું પાણી નો સંગ્રહ કરવામાં આવે પછી તે વરસાદના પાણીને પછી તે બોર માં આવે અને અમારે અયા તો એવી બધી સુવિધા કરેલી છે. ગામડાઓમાં પણ મે જોયું કે ઘણી બધી એવા તળાવો હોય છે જેના જે પાણી ઘટવાનો રહેે અને સરકારી જમીનમાં જ બનાવવામાં આવે છે.
હા ભાઈ અમારા ગામડામાં પણ એવું જ છે અને તમને ખબર હો કે ગામડામાં તો ઘણી બધી સરકારી એ બધી યોજના આવે છે. તેનો લાભ મળતો રહે છે પરંતુ અમારા ગામડામાં એવા તો જેમને ખબર કે જે બોરની સુવિધા મળે છે એકસો પચાસ ફૂટ કે એકસો એસી ફૂટ સુધી એ લોકો બોરની સહાય મફત આપે છે. અને એ લોકો એવું કરે છે કે એમ ગામડાઓમાં છે ને એમ તો એ લોકો આ બોરની સુવિધા આપે છે પરંતુ અમુક લોકોને એ લોકો ઘરને પછાડી પણ આવી સુવિધા આપે છે. પરંતુ હવે સરકારી જે બોર તે ઘરની આગળ જ બધા ના હોય એટલે હો મળવા જોઈએ. એટલે કે બધા ઘરની આગાડી હોય તો પછી ઘણા બધા અમુક પરિવાર પછી બોરની સુવિધા એ એ બોરની સુવિધા એ લોકો મેળવી શકે એમ. કારણ કે મે ઘણા બધા અમારા ગામડામાં જોયા છે કે તેમના ઘરના પાછાડી બોર કરવા ત્યાં કોઈ પાણી લેવા પણ જતા નથી. અને એવું બધું એ લોકોને ઘર બેઠું કરી આપે છે. એટલે સરકારે નિવેદન કરવું જોઈએ કે ભાઈ જે પણ સરકારી બોર આવે છે રસ્ત રસ્તા એટલે કે રસ્તાના નજીક અને ઘરના આગળ હોવા જોઈએ એટલે બધા જ લોકો એનો લાભ લઈ શકે. કારણ કે જે સરકારી બોર હોય છે તે બધા માટે જ હોય છે એમ. એટલે એવું બધું લોકો કરતા હશે એટલે કે આમ અમે તો જોયા પણ છે ને અમારા ગામમાં એવું થયું પણ છે એમ. એટલે કે સરકારે યોગ્ય કડક નિયમ નાખવો જોઈએ કે આવું ની કરવુ જોઈએ અને યોગ્ય રીતે સરકારી યોજનાનો બધાને લાભ થવો જોઈએ કારણ કે સરકારને આપડે જ બનાવીએ છીએ ને તો પછી આપણેે જ યોગ્ય રીતે એને નિવેદ માટે લાવવું પડે ને પછી આપડે જ જો એ લોકોને ભાઈ સરકાર સાહેબ પહેલા રોજ એ જ લાવ્યા કરીએ. પછી કામજ ની થતું હોય તો પછી એનો ફાયદો શું કારણ કે સરકારે પણ આ ઘણા બધા પ્રકારના જે બધા નિયમ લાગુ કરવાના તે લાગુ પણ નથી કર્યા. કારણ કે આપણા દેશમાં એવા ઘણા બધા પ્રકારના તમને જાણો છું કે જેટલા બધા અશ્લીલ કે પછી એવી ઘણી બધી પ્રકારની આપડે પ્રવૃત્તિ થઈ રહી છે ગમે ત્યાં બધું એટલું બધું દુર્ઘટના જોવા મળી રહી છે આપણે વાત જ શું કારણ કે આપણા દેશમાં આવું બધું જોવા મળી રહ્યું છે. ગમે ત્યાં કોઈને ખૂન ખરાબ કરી દેવાનો, ગમે ત્યાં બસ માં કે પછી એવું બધું કરી દે છે. એટલે આજકાલના જે યુવાનો છે માઇન્ડસેટ એટલું બધું વિકૃત કેય એટલું બધું વિચારશક્તિ અલગ જ છે ને લોકો ગમે ત્યાં આવું બધું કરી દે ને એ એ લોકો કઈ કઈ પણ કિ તા નથી એટલે આવું બધું પ્રકારો નું કરી દે છે એટલે સરકારે યોગ્ય પ્રકારનો નિયમ રાખવો જોઈએ. ને કોઈ પણ એવો ગુનાઓ કરે તો યોગ્ય એ લોકો કડક નિયમ રાખવો જોઈએ. એને યોગ્ય રીતે પેલા જે સાંભળવાના પણ યોગ્ય પેલો નિકાલ કરવો જોઈએ કારણ કે આવ સામે વાળા વ્યક્તિને જો ખૂન ખરાબા કરીને મારી નાખે મારી નાખશ આપડે પેલો જીવતો છો પછી ચાલે નહી કારણ કે એ લોકોને પણ આ એને પણ કોઈ ભૂલ નહીં હોય પછી એવું બધું કરી નાખે તો પછી પેલું જ કેહેવાયમ એટલે કે આપડા દેશમાં ઉડું થઈ રહ્યું છે આપડે આ બધ બચવું જોઈએ અને આપડા દેશના સમૃદ્ધ બનાવ છે આવું બધું નથી બનાવ કારણ કે બહારના દેશમાં કેટલું શાંતિ હોય છે. અને બહારના લોકો જે દેશો છે તે બીજા સાથે પલ્લી પણ નથી. ને એ લોક એ લોકો ન જ વિચાર છે એટલે બીજા બીજા સાથે વાત પણ નથી કરતા. ને એ લોક નું પોતાનો ગુજરાન ચલાવે છે આપડે તો આપડા દેશ માં એવુ હોય છે કે બીજાના બીજના જોઈને આપડે દેખાવ હોય છે ગમે તે પ્રકારના આપ કરીએ એટલે બીજાને જોઈને આપણને એવું મન થાય કે આપડે પણ આવા હોય તો બસ શું ને એ બધું કોઈ પણ આવું કઈ વધારે કર્મ ઉઠાઈ લે છે આવી પ્રકારની બધી પરિસ્થિતિ જોવા મળી રહી છે. એટલે મારે તો એ જ કેહેવું છે કેવે આજકાલના યુવાનોને યોગ્ય રીતે સમજાવવું જોઈએ અને એ લોકોને યોગ્ય રીતે પ્રિપેર કરવું જોઈએ કારણ કે હમણા થી એ લોકો પ્રિપેરહી નહીં કરી શકે પછી આગળ જતાં હું બધું પ્રકારની સ્થિતિ જોવા મળવાની ઈ્ છે આંખે ઘણા બધા લોકો આવું બધું કરે છે અને ઘણા બધા લોકોને મે જોયા પણ છે. એટલે મારે તો ભાઈ એજ કેવું છે કેવે ઘણા બધા લોકોએ આવું બધું નહીં કરવું જોઈએ. અને અમારે તો પ્રદુષણ થતું છે તો અટકાવું જ જોઈએ કારણ કે અમારા ઘણા બધા પ્રકારના આવા બધા તા દેશમાં રોગચાળો ફેલી નીકળશે કારણ કે પ્રદૂષણના કારણે. કારણ કે તમે હમને જાણતો કે આપણા દેશમાં એક જગ્યા હમણાં જે પૂર પણ આવેલી હતી જેમ કે કેરલમાં અને અહ સુરત શહેરમાં પણ કેટલું પાણી પણ ભરાઈ ગયું હતું એવા દુકાનોમાં અને કેટલું બધું નુકસાન પણ થયેલું હતું એટલે ત્યાં હવે સુરત શહેરોમાં પાણીનો નિકાલ યોગ્ય રીતે કર્યો નથી એટલે આવું બધું જોવા મળ્યું છે અમે લખવા જે વરસાનું પાણી હોય છે તેને યોગ્ય રીતે નિકાલ કરવો જોઈ તો આ પછી આવ પાણી ભરાઈ ને જે એવી બધી સમસ્યા નહીં થાય એમ એટલે યોગ્ય રીતે ધ્યાન આપવું જોઈએ બાકી તમે શહેરમાં રહશે ત્યાં બધું પાણી ન ભરાઈ જાય કે ભરાઈ જાય છે કે નહી ભરાઈ જાય?
નહી નહી અમાર શહેર ખુબ જ સારું છે અને પાણીની કોઈ ભરાય નઈ ખેતી પણ સારી થાય છે બધી સુવિધાઓ છે. હું જ્યાં રહું તો ફુલ્લી સુવિધા છે ત્યાં અહ રસ્તા પર અહ અહ અહ રહું છું એટલે ફુલ્ની બધી સુવિધા જેના કારણે ખુબ સારું લાગે કે આવી બધી સુવિધા પાણીને એવું નો ભરાય જાય પણ અમારે કોઈ અહ ફૂલ વનનિયાસ હતી એ લોક ને અહીંયા સીપાળમાં પાણી ભરાઈ જાય છે અને તેઓને ખુબ જ મગજ મારી પડે છે. અને જેના કારણે હું પણ અમ્મ અમ્મ થોડો થોડુંક પેલું લાગે એ લોકોને પાણીને હું દર વર્ષે ભરે જાય પણ એ એ લોકો તો તાજ ફાવે એમ કે પણ તો બી વરસમાં એક વાર તો પાણી ને એવું ભરાય દે અને તેનો વીમોને એવો પણ પાક થશે કેમ કે ત્યાં હમ્મ દુકાન નને વિ ચાલે તો બી તે ગરજ તો આપડે પેલું કરવું પડે એવું બધું હોય. તમારે શું કેવું?
હા, ભાઈ એ જ બએ એટલે કે હ શહેરોમાં હ પાણી ભરાઈ જવાનું કારણ છે એ જ ક ત્યાં પાણી બરાબર વહેતું નથી અને ગમે તે એકલું થઈ રહી છે અને પાણીનો યોગ્ય રીતે નિકાલ થતો નથી. એટલે અમે જ્યાં રહી એટલે કે અમાર નજી વલસાડ શહેર છે ત્યાં પણ એવું મને જોવા મળ્યું છે આ વખતે એટલે અમારો જે ફ્રેન્ડ હતો તો તેના ઘરે પર એમ એમ તો ફ્રેન્ડ ગરમ નીચાણ જ હતું પરંતુ જે પાણીનો યોગ્ય સ્ત્રોત બહાર નીકળે એટ પહેલા જતોું હતું પરંત લોકોને પાછળ બિલ્ડિંગ આવી ગઈ છે. એટલે પાણી કશ જતું જ નથી ને એ ના ઘર માં પણ પાણી બધું આવી રયું આવી રહ્યું છે. એટલે આ વખતે મને એમને વિડીયો પણ મોકલો કે આ રાતો બરું પાણી આવી જાય છે. એટલે એ લોગ માંગણી કરવી જોઈએ કે એમ નગરપાલિકામાં નગરપાલિકા પણ મોટા વડા હોય છે. એમને કેવું જોઈએ પી યોગ્ય રીડ મારા ઘરમાં પાણી આવી જતું છે. તો યોગ્ય રીતે અમારા ઘરથી નિકાલ કરો પછી અમારે આવું બધું જો પરિસ્થિતિ જોવા નહી મળે. કારણ કે આપડા દેશ માં ઘણી બધી પ્રકારના ઘણા ઘણા બધા લોકો ઘણા બધા પરિસ્થિતિ જોવા મળે છે. એટલે આવું યુવાની મળે માટે સરકારે યોગ્ય કાયદો નિયમ લેવા જોઈએ. અને કડક નિયમ રાખવો જોઈએ. સારું ભાઈ મલે પાછા વાળા દેશમાં આવું બધું કરવાનું છે આગળ વાતચીત કરશું ભાઈ
હા